હલો
હા જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ કેમ છો?
છો તમે કેમ છો?
બસ મજામાં છું.
હા બસ શાંતિ ઘરે બધા છોક રાવ કેમ છે?
બસ જોને હવે વેકેશન પડવાના છે એટલે તો છોકરાઓ ફૂલ ફોર્મમાં છે ને આપણો ફોર્મ જવાનો છે હવે.
બિલકુલ આ તો તમે બહુ સાચી વાત કરી હમણાં છોકરાઓ ઘરે છે કરવા માટે એ લોકો પાસે કશું છે નહીં એટલે જાય બી ક્યાં એટલે ઘરે બહુ જ ધમાલ મસ્તી ચાલુ છે હમણાં એ લોકો
એમને ચાલુ જ છે હવે એમને કોઈ ને કોઈ એક્ટિવિટી મે તો આપણને એમને અ એંગેજ કરવા જ પડશે નહીં તો એ આપણું માથું ખઈ જશે.
બિલકુલ હું પણ હમણાં એવું જ વિચારતી હતી હમણાં આમ પણ અમારે છે બધા સમર કેમ્પ્સને સ્વિમિંગ એક્ટિવિટીઝને એવું કેમ્પ વગેરે બહુ આવ્યા કરતા હોય છે. તો વિચારતી હતી કે જરા કે એ લોકોને પંદર દિવસ માટે મૂકી દઉં તો એટલો ટાઈમ તો નીકળી જાય.
હા હું બી વિચાર તો કરું છું પણ અમારા અહિયાં બહુ જ ગરમી છે બહાર તો જોવ તો એટલો તાપ છે ને એટલે તાપમાં આવા જવાનું એવ એવું વિચારું છું કે સાંજના કોઈ એક્ટિવિટી હોય ને અમારે અયા હે ને અ કરાઠે ક્લાસીસ નું સા સારો આ છે અમ થોડું નજીક જ છે આમ તો. તો એ શું આવવા જવામાં બી આપણને સુવિ ધા અને કોઈ સીખી ભી લે તો ભી અ એના માટે જોઉં છું કે એમને અહીંયા કરાટે ક્લાસ છોકરાઓનું ભી સ્કીિલ ડેવલપમેન્ટ થાય બધી રીતે એ લોકો એક ક્ટિવ થાય અને જો એમનું આત્મરક્ષણ કરતા બી એ શીખે અને ત્યાં જાય તો જો આટલા લોકો સાથે મળે તો એ લોકો થોડું એમ લોકોમાં આત્મવિશ્વાસ બી આવે તો એ હા મારે શું છે એક નાનો છે તો એને બેસ અને એક છે એડવાન્સ પેલા બી કરતો હ તો એને ઇન્ટરેસ્ટ થતું તો હવે શું પાછું સ્કૂલ નું દ દોડા ભાગ હોય એટલે સ્કૂલ ચાલુ હોય ત્યારે તો આપડે વિચારીએ નહી કે ભાઈ કરવાનું પણ હમણાં તો હવે વેકેશન પડી ગયા છે તો અમે જોઉં છું કે હવે એને ચાલુ કરાઈ નાખું.
નહીં નહીં સારું છે અને બધાને કંઈક ને કંઈક તો એક સ્કિલ્સ આવડવી જ જોઈએ ને અને આ તમે કરાટાની વાત કરો છો તો એ તો બહુ સારું છે અને છોકરાઓ માટે તો સારું જ છે પ્લસ પણ એવું વિચારું કે છોકરીઓ માટે તો દરેક છોકરીઓએ આ શીખવું જ જોઈએ. કેમકે તમે જોઓ છો ને હા અત્યારે જે જે ટાઈમ ચાલે છે. કેવા કેવા ન્યૂઝ આપણને સાંભળવા મળે છે આપણા આજુબાજુ કે લોકો હમણાં નાના છોકરાઓને પણ નથી છોડતા કેવા લોકોના મામ મગજ વિકૃત મ મગજના થઈ ગયા છે. વિકૃત પ્રવૃત્તિ જેવા મગજ એ લોકો ના થઇ . તો બધી દીકરીઓને આ જે કરાટ માટે આ એક સ્કેલ છે તે આવડવી જોઈએ તો શું એ એમની પોતાની સુરક્ષા જાતે કરી શકે.
હા સાચું કહું છું અને જો હોયને છોકરાઓ હોય ને એ બી ભલે છોકરી હોય કે છોકરાઓ બંને આત્મરક્ષણ કરતા આવડું જોઈએ અને પો આ એવી ફિઝિકલ એક્ટિવિટી છે એનાથી જો એમનો અ શારીરિક વિકાસ બી સારો થાય અને જો કોઈ સ્કીિલ તો કોઈ બી હોય એનું ડેવલપ મિઠા એ એના લીધે લીધે સારા મિત . થી એમની ઓળખાણ થાય તો વધારે આવા કોઈને કોઈ પ્લેટફોર્મ પર આપણને એમને એંગેજ તો રાખવા જ જોઈએ અને વેકેશનમાં કોઈ બી આ ખાલી તો કરાઠી નહીં નૃત્ય કલા હોય સ્વિમિંગ હોય કે કોઈ ડ્રોઈંગ એક્ટિવિટી એવું કાંઈ જો બી એમને છોકરાઓને જેમાં ઇન્ટરેસ્ટ હોય એ કલા આ વેકેશનમાં એમને આગળ વધારવાનો એમને મોકો મલવો જોઈએ.
હા ખરી વાત કરો છો તમે છોકરાઓને આપણે છે ને હમણાં મ છોકરાઓ પોતે પણ એ લોકોના માઇન્ડ એવા થઈ ગયા છે ને કે એ લોકો ખાલી બેસવા નથી માગતા એ લોકોને સતત કંઈક નવી નવી પ્રવૃત્તિઓ કરવા જોઈએ છે એક્ટિવિટી કરવા જોઈએ છે તો આ સારું છે કે હમણાં અ આપણા ટાઈમે તો એવું કશું હતું નહીં. છોકરાઓને હા છોકરાઓને સારું છે કે એમની પાસે સે એટલી બધી ફેસિલિટીઝ છે ને એમની પાસે એટલી બધી એક્ટિવિટી કરવાના એમને ટાઈમ મળે છે. અને આપણે કરાવવી બી જોઈએ. એમનું માઇન્ડ ન પણ ડેવલપમેન્ટ થાયને એમને ટીમવર્ક કરતાં પણ લોકો સાથે કેવી રીતે રહેવું કેવી રીતે વાતચીત કરવી નવું સર્કલ કેવી રીતે બનાવવું એ પણ એ લોકો શીખે.
હા સાચું કહ છો હવે જો અમે આપણે એમને ફોનમાં મોબાઈલમાં એમાં તો જો તમે કેટલા વ્યસ્ત ર છી તો આ તો એમને આખો આંખો બી એનાથી પ્રોબ્લેમ થાય અને બધું આખી આખો દિવસ એવી રીતે જ બીતાવે છે તો એના કરતાં તો એ જો આપડે કોઈ એવી એક્ટિવિટીમાં જે મા ફિઝિકલ બી મુવમેન્ટ થત તા હોય જે રીતે અ ફૂટબોલ એકેડેમી છે કે અમે તો કેટલા બધા ક્રિકેટના બી આપણને પ્રેક્ટિસ માટે ગ્રાઉન્ડ એકેડેમી એવું બધું બન્યું છે તો એવી જ્યાં કોઈ ફિઝિકલ એક્ટિવિટી થતી હોય ભલે કરાઠે કે કોઈ બી હોય તો એવી જગ્યાએ અગર આપણે એમને અ એંગેજ રાખીએ તો એનાથી એમનો શારીરિક વિકાસ બી થાય, માનસિક વિકાસ બી થાય, એ લોકો સાથે મળે અને ટીમવર્ક એના સા થે સાથે અ સારી મૈતતા થાય, એમની બીજી નવી ઓળખાણ થાય, અને જે બી સ્કીિલ એ શીખતા હોય એમના પ્રત્યે એમને વધારે જાણકારી બી અ મળે છે. કે એ કેવી રીતે ત્યાં આવ્યો એવું કોઈ બી પ્લ પ્લેટફોર્મ માટે જાય તે એવા પ્લેટફોર્મ પર બહુ બધા લોકોથી મળે પછી એમનું પર્સનાલિટી ડેવલપમેન્ટ બી થાય. વ્યક્તિત્વ વિકાસ બી સારી રીતે થાય. તો આ પ્રમાણે આપણને કોઈને કોઈ રી એમાં એમને એંગેજ રાખવા જ જોઈએ. અને સાથે સાથે આ પણને એમને એના એવું બી વિકા એમનો વિકાસ માટે બી કે એમને પોતે કઈ ચીજમાં એવો ઇન્ટરેસ્ટ છે કે કઈ અ એમાં જવા ઈચ્છે છે એ બી આપણને આવી પ્રતિભામાં જ ખોજ કરવાનો મોકો મળે છે. આપણે આપણા છોકરાઓને એટલું જ જાણતા હોઈએ છેએ કે, એ સ્કૂલે જાય છે અને બધું સ્કૂલનું પફોર્મ કરે છે પણ જો આવી આવી ક્રિએટિવ એક્ટિવિટીમાં આપણે એમને ઇન્વોલ્વ કરીએ તો આપણને એમનો અંદર કોઈ છુપાયેલી છુપ છુપાયેલી પ્રતિભા હોય તો એ બી બહાર કાઢવાનો આપણને આવો અવસર મળી રહે છે આવા અ પ્લેટફોર્મથી.
બિલકુલ તમે સા મતલબ સાચી વાત કરી. કે જ દરેક વ્યક્તિમાં જો ભગવાનને છે ને દરેક વ્યક્તિને કંઈક ને કંઈક તો કરવાની ક્ષમતા કે કંઈક અલગ ટેલેન્ટ જે એને બધા કરતાં જુદું બતાવે એવું કંઈક ને કંઈક તો બતાવવું છે. પણ ઘણા લોકોને ખબર નથી હોતી કે મારામાં પણ આ એક પ્રતિભા છે તો તમે જેમ કીધું કે છોકરાઓ એમને પણ નહીં ખબર હોય તો આવી બધી પ્રવૃત્તિઓ કરતાં કરતાં જ અ એ એમનું જે ટેલેન્ટ હોય કોઈકવાર નીકળીને બહાર આવે ને એઝ અ પેરેન્ટ્સ આપણે પણ એમને જોતાં જોતાં આપણને પણ ખ્યાલ આવે કે નહીં મારું છોકરું અ આ ફિલ્ડમાં વધારે સારું કરી રહ્યું છે. તો આપણને પણ ખબર પડે કે મારા છોકરામાં શું ટેલેન્ટ છે. અને આમણાં અમે હમણાં તો જોઓ આ છોકરાઓ કેવા મોબાઈલમાં લાગી જ રહી છે કે મોબાઈલસ સ્ક્રોલ કરે કરે છે એના કરતાં તો આવી રીતે તમે જેમ કીધું કે આવી રીતે બહાર બધી ફિઝિકલ એક્ટિવિટીઝમાં અને એવા બધામાં ભાગ લે તો ઘણું સારું.
હા સાચી વાત અને એના સાથે સાથે કોઈ સ્કીિલ જો આપણે અ છોકરો એ થોડોસો થોડો વધારે દસમામાં કે એવા ધોરણમાં હોય અને એનું વેકેશન હોય તો એવી કોઈ સ્કિલ ડેવલપ કરવા માટે બી કોઈ કમ્પ્યુટર પર એ શીખીએ તો બી હમણાં તો જો એ એ આઈ નો જમાનો છે તો બધી એપના વિશે માહિતી કા તો અ જો કોઈ ગ્રાફિક ડિઝાાઈનિંગ અ ડિજિટલ માર્કેટિંગ આ બધાનું બહુ જ ટ્રેન્ડ છે તો અમે બિઝનેસમાં કેવી રીતે આવે જો નવી ન જો કોમ્પ્યુટર નું યુગ આવેલું છે, તો આમાં આપણે ડિજિટલ રીતે કઈ રીતે એને ન આગળ વધાવી શકીએ કારણ કે આગળ જઈને તો જો આમ આપણો તો જમાનો ચ ચાલ્યો ગયો કે હા એટલું બધું નથી કે ઠીક છે. જો આપણે કરી લીધું એ ઠીક છે પણ તો બી આપણે છોકરાઓને તો એવું સ્કીલ્સ આપણે ડેવ ડેવલપ કરાવવી જ જોઈએ કે જેનાથી એ લોકો અ ડિજિટલમ ગ્લોબિંગ મતલબ જે બી ચાલી રહ્યું છે એમાં બી એ સારી માહિતી અ કલેક્ટ કરી શકે.
હા નહીં નહીં સારું છે અને અત્યારનો આપણે જે ટાઈમ જો જોઈ રહ્યા છો તમે જેમ કીધું કે એ આઈ નો જમાનો ઇન ફ્યુચરમાં બધું એ આઈ જ થઈ જવાનું છે તો મને લાગે છે ધીરે ધીરે જે જે લોકો અત્યાર સુધી કેવું હતું બધા પેરેન્ટ્સને પણ અને સ્ટુડન્ટ ને પણ કે મારે કેવી ત્રણ જ ફિલ્ડમાં જવાનું હોય કે તમે ઇન્જિનિયરિંગ લઈ લો ડૉક્ટર લઈ લો વકીલ લો પહેલાં આપણા સમયમાં આ ત્રણ જ ફિલ્ડ મોસ્ટલી હતી ડૉક્ટર, ઇન્જિનિયર, વકીલ. આપણને બીજી કેટલા બધ ધા એવા કોર્સેસ છે કે આપણને કશું ખબર જ નહીં હતી ને અત્યારની જનરેશન પાસે તો અ આ સિવાય પણ એ લોકો પાસે એ લોકોની ફ્યુચરમાં સારો એવો સ્કોપ હોય એવા ઘણા બધા કોર્સેસ આવી ગયા છે તો એ લોકો એમાં પણ કરી શકે છે. આજકાલ તો તમે જોવો છે વ્લોગિંગમાં પણ લોકો સારો એવો કરિયર બનાવી શકે છે.
હા વિડિયો એડિટિંગ, હા વિડિયો એડિટિંગ અ ગ્રાફિક. ડિઝનિગ ડિ ટલ માર્કેટિંગ એમાં બી બહુ બધી અલગ અલગ બ્રાન્ડો છે. બહુ બધા અંદર અંદર એની બી બહ બધી અ શાખાઓ છે એમાંથી કોઈ એક શાખામાં બી એ સારી માસ્ટરી ધરાવતો હોય તો એ આગળ એના એનામાં બહુ અર્નિંગ કરી શકે છે. અને આજકાલ તો તમે જોયું હશે કે નાના નાના બાળકો કો છે જેમને થોડી ઘણી માહિતી હોય અને પછી એ લોકો પણ આગળ વધ ઘીને આગળ વધીને ચૌદ પંદર વર્ષના જે છોકરાઓ તે એ બી કોઈને કોઈ અ પ્લેટફોર્મ પર અ ઇન્સ્ટાગ્રામ પર કે કોઈ ઇન્ફલુઅન્સિંગ કરીને કે એફિલેટ માર્કેટિંગ કરીને એ બધું માર્કેટિંગ કરીને એ લોકો બી પોતાનું ઇન કમ નુ સોર્સ તો એમને ડેવલપ કરું છે આ કરી લીધું છે તો આ જો વેકેશન નો ગાળો છે એ ગાળાને સારી રીતે આપણે જો આપણે એમનું ઘડતર કેવી રીતે થય કે આપણે એમના અ પેરેન્ટ્ છે એ આપણને ખબર હોવી જોઈએ કે આપણે એમને કઈ દિશા આપીએ તો એના માટે આપણને બી થોડું સજગ રહેવું જોઈએ તો જ આપણે આપણા છોકરાઓને આગળ વધવાનું પ્રયાસ કરી શક.
બિલકુલ સાચી વાત કરી અને હું તમને તમે આ વેકેશનની છોકરાઓની વાત કરો છો તો મને એક મતલબ મારા આજુબાજુ એક રિયલ કિસ્સો આ થયો છે એક એક તમને ઉદાહરણ કહું હમણાં જ મેં થોડા દિવસ પેલા મારી મારા સોસાયટીના આજુબાજુ જ મેં જોયું છે. કે છોકરાઓનું વેકેશન થયું ને એ ઘરે બહુ બોર થતાં હતા છોકરાઓ કરવા માટે કશું હતું નહી એ લોકો પાસે તો એ લોકોને કેવો સારો એવો આઈડિયા આવ્યો કે ઘર જ્યાં સિવિલ હોસ્પિટલની બહાર જ એ લોકોએ નાનો એવું ટેબલ લગાડીને એ જે એમને પોકેટ મળી મળતી હતી ને એમાંથી એ લોકોએ થોડુંક લીંબુ પાણી વેચવાનું ચાલુ કર્યું, તો એની જેટલી બી સામગ્રી હતી તો એ લોકો લા લાવ્યા અને ઓલા આઇસ બોક્સમાં મૂકીને હોસ્પિટલની બહાર એ લોકોએ લીંબુ પાણી બનાવીને લોકોને વેચવાનું દસ - દસ રૂપિયાની બોટલ હોટલ વેચવાનું સારું શરૂ કર્યું. તો એ લોકો ના કેટલા બધા. ઇન્ટરવ્યૂઝ પણ થયા અને મતલબ આટલી નાની ઉંમરમાં જો છોકરાઓ શીખે તો ખરા કેવી રીતે બિઝનેસ થાય એમને નવા નવા આઈડિયા આવે, આજકાલના છોકરાઓના માઇન્ડ કેટલા ક્રિએટિવ છે એ બધું જાણવા મ મળે છે.
સાચું જ કહો છો તો એ આ અવસર આપણને આ વેકેશનમાં એમને જરૂર ઉપલબ્ધ. કરાવો જ જોઈએ અને આવી હ હું પણ પ્રયાસ કરીશ અને તમે બી તમારા. છોકરાઓ માટે કરજ
હા, બિલકુલ-બિલકુલ સારું તો મળીએે જય શ્રી કૃષ્ણ.
જો જય શ્રી કૃષ્ણ.